ઘોસપયપ
હા બોલો અવાજ આવે છે
હા આવે છે તમારો અવાજ
બસ મજામાં. બોલો, તમે શું કરો છો?
બસ મજામાં. અત્યારે સાંજ નો ટાઈમ છે, બહાર બેઠા છીએ.
બહ અમે ઈ જ કરીએ, ફરીએ ઈ અમે, બહ ફરવાનું ચાલુ હે. શું કરો કે તમે બીજું?
હા. મારે તો અત્યારે કોલેજ ચાલુ છે.
અતારે વેકેશન હશે, શું કોલેજ ના ચાલુ હોય ને અતારે તો?
એટલે પ્રાઈવેટ કોલેજો હોય એ ચાલુ થઈ ગઈ છે. સરકારી ગવર્મેન્ટ સ્કૂલ ગવર્મેન્ટ સ્કૂલ, કોલેજ તો હજી પંદર જૂન પછી ચાલુ થવાની છે. એવું છે.
અત્યારે શું ચાલુ છે ભણવાનું?
તો અત્યારે ભણવામાં મારે હું એમ એસ સી આઈ ટી કરું છું, માસ્ટર ઓફ સાયન્સ કોમ્પ્યુટર એન્ડ એપ્લિકેશન ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીમાં. એમાં કોમ્પ્યુટર કોમ્પ્યુટરને આઈટીને લગતું ભણવાનું આવે છે, તમે કયો કોર્સ કરેલો છે?
કરેલો પણ મારે તો આઈટી નું ના મજા આઈ.
કેમ શું થયું?
ઇન્ટરેસ્ટ ના આયો, ઇંગ્લિશ પેલા ઓછું ફાવતું હતું થોડું.
મારે પણ અત્યારે એવુંજ છે.
અને એમે એકલું ઇંગ્લિશ બોલવાનું હોય ઇંગ્લિશ બોલવાનું તો થોડું ઓછું ફાવે છે, પણ સમજી શકાય થોડું-થોડું.
હમ્મ, મારે પણ અત્યારે એવું છે આપડે ગુજરાત મીડિયમમાં ભણવા વાળા અને કોલેજ હવે ઇંગ્લિશ મીડિયમમાં આવે, તો પછી આપડે કેવી રીતે બધું મેનેજ કરી શકીએ, બોલો
હા સાચી વાત, પેલા એકથી બાર ધોરણ તો ગુજરાતી કર્યું હોય પછી ઈંગ્લિશ આવે એટલે ના ફાવે.
હા તે આ ખાલી આપડી જ પ્રોબ્લેમ ને પરંતુ આજના જમાનામાં બધાની એક જ પ્રોબ્લેમ છે એ રઇ મેન.
વાત તો સાચી છે તો જે થયું એ કરી જવાનું સમજાય તો બરાબર એ તો કાઈ નઈ.
તમારા કોર્સ નું નામ શું છે?
મારે એમ સી એ કર્યું તું, પાટણમાં જ કર્યું તું.
પાટણ એચ એ જી યુ માં.
હ હા.
હા તો મારે પણ એમા જ ચાલુ છે એ
હ બસ તો કરો. સારું છે એવું નથી નથી સારું આપડે અમદાવાદ મોટા જે સિટી છે બેંગ્લોર એમાં એનામાં ઘણું સારું છે, એમાં આવકનું ઈન્કમ નું પ્રમાણ વધારે એમાં કરવા જેવું છે અને અત્યાર બધી જગ્યા એજ ચાલે છે.
હ હ તમે જોબ માટે કે એવી રીતે કોઈ અપ્લાય કરેલી છે એના આ કોર્સ ના લગતી.
પેલા ઇન્ટરવ્યુ ઘણા આપેલા છે પણ એમાં સક્સેસ નતા થયા એટલે હમણાં અમે અમારા જ કામમાં છીએ પર્સનલ બિઝનેસ પણ આમ સારું જ છે અને પગાર ધોરણ પણ બહુ ઊંચા છે.
મને એ વાત ની ડર લાગે છે કે આવુ થશે તમે ઇન્ટરવ્યુમાં ફેલ રહ્યા તો એવી રીતે અમારે પણ એવું જ થશે તો પઈ શું કરવાનું? એ એ વાત થી મને ડર લાગે છે. થોડો.
ના ના એ તો થઈ જ જશે ઇતો બધા ની પોતાની રીત પર હોય કે થઈ જાય તો થઈ જાય અમદાવાદમા ને એમાં સારું આપણ ને અમદાવાદ નજીક અમદાવાદ માં ઇન્ટરવ્યુ આપી દેવાનું જો થઈ જાય તો
તમે એપ્લાય ના કરી એનું કોઈ ખાસ કારણ કે.
હ આપ ના અમે ટ્રાય તો કરી હતું પણ સફળ ના થાય એટલે હવે શું કરીએ?
શેનો બિઝનેસ છે તમા
બિઝનેસ ત અમાર પોતાનું છે ફાધર કરે છે ને અમે જોડાઈ ગયા છીએ. એટલે અતાર તમાર જ્યાં આઈટીમાં છે એ સારું છે કરવા જેવું થોડી વધુ મહેનત ખાસ તો ઇંગ્લિશમાં થોડું ધ્યાન આપવું પડે. કારણ કે અમદાવાદ માં ને એમાં તો હજી હિન્દી ને બધું થઈ જાય હિન્દી ઉપર હું વધાર હોયરુ ગુજરા ગુજરાતી ઓછું પણ હિન્દી વધારે ઇંગ્લિશમાં થોડી થોડી બીજું તો કયની સામે વાળો કે એટલી સમજણ પડવી જોએ એટલું આવડું જોએ.
હા હા પરંતુ મેં સાંભળ મારે એક મિત્ર કહેતો હતો કે અને એના બ્રધર હતો તે બેંગ્લોરમાં ગયો અહીંયાથી ગુજરાતમાંથી ડિગ્રી લઈને અને ત્યાં જઈને એ ફરીથી ભણવું પડયું તો ઈ એમ કેતો હતો કે અહિયાં થી ડિગ્રી ન તો કોઈ મહત્વ જ ના રહ્યું તો એના વિશે
હા એટલે બાજુ છે કે ભઇ પોતાનું જે ભણાવ ને કંપનીમાં એ બધું વધારે શીખવામાં વધારે મળે ભણવામાં તો શું એક એક જ હોય અને અમુ કંપનીમાં અલગ અલગ શીખ એમને ત્યા શું એેજ ચાલુ છે એના ઉપર આપ નોકરી ને પગર બધું વધી જાય.
પરંતુ તો પછી અહિયાં ન ભણેલું તો કોઈ કામનું જ ના કેવાય ને.
ના કામને તો દેવા ન સાચું કેમ, જો બેઝિક આવડતું હોય એડવાન્સ શીખવાડ દેય.
એવું.
હમ. તો સારું છે એવું કઈ નથી. એમ એની એજ્યુકેશન કેશન ઊચું હોય એટલે કંપનીમાં જ અલગ જ પેલા તો ઇન્ટરવ્યુ આપવા પડશે ઇન્ટરવ્યુમાં પાસ થાવ, ટેસ્ટ હોય, એ બધું અલગ અલગ એના ઉપર માહિતી મળે.
હા તો તમારું શું કેવું છે મારે ગુજરાતની અંદર જ જોબ સારી એવી શોધવી જોઈએ કે ગુજરાતની બાર આઉટ ઓફ સ્ટેટમાં સારી જોબ જોઈ
એરે જેટલું નજીક હોય હોમ ગ્રાઉન્ડમાં એટલું સારું.
હમ્. પછી, બીજું કો તમે ઘરે કેમ છો બધા?
તો મજા આવે ત એસી આઈટીમાં છો તમે એના નથી થ
આઈટીમાં, ના. હા, મજા તો આવે છે પરંતુ આ એક ડર લાગતો હતો. બીજું પ જોબ વેકન્સી મળી નથી અને ભવિષ્યમાં પછી જો કોર્સ કરવાથી કોઈ ફાયદો ના થાય અને જોબ ના મળે તો પછી શું કરું એટલા માટે.
હા જોબ તો મળી જ જાય છે અત્યારે પણ એમાં પગાર ઊંચો નથી મળતો.
એ પણણી અત્યારે યારે આ
એક્પિરયસ થાય ને જો મળી જાય.
પરંતુ અત્યારના યુગમાં આપણે એઆઈ વિશે જે આવે છે ખબરો એના કારણે કંપનીઓ લાખો વધારો કર્મચારીઓને છૂટા કરી દે છે આઈટી ના તો એ રીતે એઆઈ બધાની જોબ જાય એઆઈ ની માંગ એના કારણે તો પછી આપડી માંગ ઓછી થઈ જાય ને.
માંગ તો થોડી ઓછી થાય છે અત્યારે શું જરૂર છે બધી જગ્યા એમ્પ્લોયની એટલે એ થોડી ઘણી વધારે નવા આવે તો પગાર ઓછો દેવો પડે અને જે જૂના હોય પગાર વધારે દેવો પડે એના કારણે એટ ઓછો એક્સપિરયન્સ હોય તો થોડું ઘણું કામ કરી
અને નય. એ એવું પણ સાંભળ્યું છે કે ઘણી કોલેજો સો ટકા પ્લેસમેન્ટ એવી રીતે કેતી હોય છે તો શું એમાં શ્યોર સો ટકા પ્લેસમેન્ટ મળતું જ હોય છે.
સો ટકા પ્લેસમેન્ટ તો નથી હોતું પણ એ આપડે આપ ધારો કે આપડી આસપાસ કંપની હોય ને એમાં મળી જાય એ પગાર ઊંચા નથી હોતા.
હા.
એટલે. હ છે. ઈ‌ બધું થઈ જ જાય છે પગાર ધોરણ ઓછા કરે.
હા. હા અને એ એમ પણ સાંભળ્યું છે કે કંપની સ્ટાર્ટિંગમાં તો બાર ના લોકો. લોકો દ્વારા સાંભળ્યું છે જે. માં આવી રીતે સો ટકા પ્લેસમેન્ટ ઉપર ગયા હોય અને પછી બે વર્ષ રહીને કંપની એ લોકોને કાઢી. પાછા નવા વ્યક્તિઓને લઈ લે તો આનાથી તો આપણે જોબ્સમાં તો કોઈ ફાયદો જ ના રહ્યો ને કોર્સ કરવાનો જો બે વર્ષ. પછી આપણને ફરીથી. જોબસ જો ઉધવી પડે ફરીથી નવી તો પછી.
હા એ તો થાય પણ હવે બીજું કોઈ ઓપ્શન નથી એના માટે ન ન એસપય મળતા ર જો ચાલુ હોય એ ભગુંગું નવા ન કંપનીમાં ઇન્ટરવ્યુ આપેલા હોય તો. ક નમ પંદર હજાર પગારમાં કામ કરતા હોય બીજે ઇન્ટરવ્યુ આપ્યા પછી પગાર પચીસે થાય તીસે થાય એટલે. એ બધો ફાયદો થાય. એની પી થાય પણ કામ કરવું પડે. એ તમારું એક્સપિરયસ વધી જાય. અને તમે કંપનીમાં કામ કરેલું હોય એટલે બીજિંગ કંપનીમાં જાાવ એટલે એક્સપિરિયન્સ ત બતાવે તમે બતાવી શકો કે મેં આ કંપનીમાં કામ કર્યું છે
હા અને. પરંતુ જોબ્સ માટે કંપની અમુક રકમનો ચેક એવી રીતે જમા મુકાવે છે તો એના માટે શું કેવું તમાર.
કે. એ આપડા ઉપર છે કે આપડે કામ કરવું ના કરવુંને કેટલો ટાઈમ. થાય તો જવું ને પણ ના જવા. જેમ કારીએ આપે આપે લેવા માટે એમ કોઈપણ વગર જવા એ ટાઈમ કાથી જોવાય?
હા હા.
સારું લો તો પછી વાત હવે. બીજું શું ગઈએ હા